મસ્ત મજા. તમે કેમ છો? હા સંળાય છે તમને સંભળાય છે? હલો
હા હાળાય છે મારી વાત પૂરી થાય પછ બલવંદાર હે. હેલો હા ભાઈ જવાતીને મેં તને શું ક્યું હમ મારી બાજુમાં એક જણ છે ને એના મોબાઈલમાં હમ બહ ફ્રોડ થયો છે. એટલે મે તને જણાવવા માટે જ મેં ફોન કર્યો કે તારી એ વસ્તુ નહી થાય એના માટે મે ફોન કર્યો એમાં એવું થયું કે એના મોબાઈલમાં છે ને મેસેજ આવ્યો હતો કે તે જવો હતો કે તમારોું કાર્ડ એચડીએફસી નું જે ક્રેડિટ કાર્ડ છે ને. એ તારો એક્સપાયર થઈ છે તો તમે આના પર લિંક પર ક્લિક કરો ને તો આ એક્સપાયર થઈ જશે, તો એને તો કઈ ખબર નહી પડી એટલે એણે શું કર્યું એના પર ક્લિક પર લિંક પર ક્લિક. ું તો જેવું લિંક પર ક્લિક કર્યું ને તો એના અકાઉન્ટમાંથી લાખ રૂપિયા ઉડી ગયા તો આવું છે તો આ તો ઓનલાઈન જે ફ્રોડ જે ટોપિક છે ને એ બહ જ સમજવું બહ જ જરૂરી છે. શું કેવું છે? તમારે એ બાબત માટે.
આજકાલ બહુ જ ઓનલાઈન ફ્રોડ ની વાત ચાલે છે, મારા અહિયાં બી હમણાં જ હાલમાં જ હમણાં એક જણનું ડેબિટ થઈ ગયા ઘણા બધા પૈસા. એટલે ગમે તે લિંક આવે આપણે વ ઘર જાણ્યા વગર એમ જ ક્લિક નહી કરી દેવા જોઈએ એવું કરે તો આપણા જ અકાઉન્ટમાંથી બેલેન્સ જાય છે એ આપણે ધ્યાન રાખવા પડશે નહી તો ને થોડક સમજણી જાગૃતિના એવા કોઈ આપણા સેમિનારો એવા એક એટેન્ડ કરવા પડે આપણે ઓનલાઈન હોય કે પછી ઓફલાઈન હોય તો આપણે આ બધી જાગૃતિ મળી શકે તમને એવું કઈક જાણ છે જ્યાં આપણે આવી રીતના જાણકારી પ્રાપ્ત કરી શકે
એકદમ સાચી વાત છે. એકદમ આ તો બહ સાચી જ એકદમ તમે વાત કીધી છે આ જે સેમિનાર્સ આવે છે એ મારી પર આવે છે મે તમને મોકલીસ પણ આજ બધી વસ્તુઓ છે ને મેં તને કેવું કે આપણે ટીવીમાં બી તું જોઈ શકી પે અમિતાભ બચ્ચન ની એડવર્ટાઈઝ આવે છે કે એ તો કે છે કે જાણકાર બનીએ નહી તો પૈસે નીકલ જાય એમ એટલે એમાં કેવું છે કે એ આપણને ટીવી થ્રુ બી આપણને ઇન્ફોર્મેશન મળે છે કે તમે ધારો કે તમારા મોબાઈલમાં કઈ બી લિંક આવે છે તો એના પર ક્લિક ના કરો સમજવા મૂક્યા વગર એના પર ક્લિક ના કરો ને મેં તો એક જ કહું છું કે તમે ધારો કે તમારે ઘરે કોઈ પાર્સલ આવ્યું છે ને એ પાર્સલ તમે મંગાયું નથી તો ને તમારા મોબાઈલ પર દરે કે ઓટીપી આવે છે તો ઓટીપી બી કોઈને આપવું ના જોઈએ તો એમાં બી ફ્રોડ થાય શકે છે હમણા મેં વચ્ચે એક એક હજુ ઇન્સિડન્ટ થયેું કે કોઈ ચલન ફાઈવ રૂપીસ નું ચલન કોઈને મોકલાવાનું હતું તો એણે ઓનલાઈન સર્ચ કરીને કોઈ લિંક ઓપન કરી તેનામાં જઈને એ કઈ મોકલાવા ગયો ફા રૂપીસ ઓનલી ફાઈવ રૂપીસ ડેબિટ ખાવાના હતા તો એ ઓનલાઈન સર્ચ એ જાતે સર્ચ કરીને ગયો તો એમાં શું થયું ફાઈ રૂપીસની જગ્યાએ એના થર્ટી થઉઝન્ડ રિડક્ટ થઈ ગયા તો ધારો કે તમને કોઈ ખબર છે કે આ ટ્રસ્ટેડ વર્ નથી તો એ એ ગૂગલ પર જો એને સર્ચ કરીને એના પર ક્લિક કરીને તમે પેમેન્ટ કરો છો તો આ ટોટલી રોંગ છે તમે આવી રીતે ના કરાય તમને ખબર છે આ વેબસાાઈટ ટ્રસ્ટેડ છે સેફ છે તો જ તમે વિઝિટ કરવું જોએ ને નની તો લેવું જ ના જોુએ શું કેવું માનવું શું માનવું છે તારું
એ એકદમ સાચી વાત કીધી આ લિક જે આવે છે ને એનાથી બહુ ફ્રોડ વધી ગયા છે ને ગમે તે માણસ આવીને આપણા ફ્રોડ કરી શકે એવું જરૂરી કે કોઈ અજાણ્યા વ્યક્તિ હોય આપણા જાણકાર વ્યક્તિ બી હોઈ શકે છે એ અગર આપણને કોઈ લિંક ફોરવર્ડ કરે તો વગર જાણ્યા વગર આપણે એને ઓપન નહી કરવી જોઈએ, હમણાં હાલમાં જ રીસન્ટ એક બે જણાએ એવું કીધું કે મારા પર આના મેસેજસ આવે છે ઓટીપી આવે છે. પણ એ ઓટીી પી આપણને નહીં ખબર હોય આપણે ઓર્ડર જ નથી કર્યું તમે જેવું કીધું ઓટીપી આપણે કોઈને શેર કરવા નહી જોઈએ એનાથી બહુ મોટો ફ્રોડ થઈ શકકે આપણે એ સમજવું જરૂરી છે અમણે ટી આપણે મોબાઈલ કોલ બી કરીએ તો એના પહેલે બી આપણને જાણકારી આવે છે કે કોઈ બી પોલીસ અધિકારી કે કંઈ બી બનીને આપણને કોલ કરે તો એના જશામાં આપણે આવવું ન જોએ એ આપણને કોલ કરવા પહેલે બી આપણને સતર્ક કરે છે આરબીઆઈ લો
એકદમ સાચી વાત છે તારી એકદમ જ સાચી વાત છે